છો હેલો
હલો આવે છે અવાજ બસ તમે કેમ છો?
બસ જો મજામાં છીએ હવે તો આમ વરસાદ આવે છે પણ મેં એવું સાંભળ્યું છે તમારે ત્યાં નવરાત્રીની જોરશોર તી તૈયારી ચાલે છે
અરે અમારે તો બે ત્રણ મહિના પેલા પ્રેક્ટિસ ના ક્લાસીસ ચાલુ થઇ જાય બોલો અત્યારે તો અમારે બે ત્રણ જગ્યા ક્લાસીસ ચાલુ થઈ ગયા નવરાત્રીના અમારા સ્ટેપ તમે જે જુદા જુદા સોંગ્સ બોલીવુડ સોંગ્સ ગરબા અને ફી પણ હવે તો બહુ વધારે લેવા માંડે છે બોલો મહિનાના ટુ થાઉઝન્ડ થ્રી થાઉઝડ એવી રીતે લોકો ફ્યુઝ લે છે હા તમારે હોય ગરબા ક્લાસીસ
ના અમારે હોય પણ આપડે કેવું મારું છે ને પિયર સુરત છે એટલે મારો એ સુરતમાં દોળિ આવે આપડે ખ્યાલ હોય તો તમને અ ખબર છે તમને એના ડોળિ આવે એના બધા સ્ટેપ્સ હોય આઠ હોય સોળ હોય બત્રીસ હોય
અરે મને તો બધા આવડે છે સ્ટેપ્સ અમે અઠયુર અમ એ પછી દોઢિય રમીએ પછી વરોડા ની સ્ટાઇલ દોઢિયો રમીએ સોડ નો સ્ટેપ નગારા સ્ટેપ રમીએે પછી ઇવન લાસ્ટમાં તો અમે દાંડિયાથી રમીએ સનેડો કરીએ તમે એકવાર આવો જુઓ બહુ મજા આવશે અહં એકવાર અમારી ગુજરાતની નવરાત્રી કરો
હમ હમ હમ હમ બરોબર છે ચોક્કસ બસ ઈ જ છે કે ભાઈ આપણે કઈ રીતના ઓમકે ને મેં તો જોયું છે ને કે આટલી તૈયારી છે ને જે ગરબાની તૈયારી આપડે જે ગુજરાતીઓ ગાંડા બનીને જે કરીએ છે ને એવું તો મને લાગે છે કે કોઈ કરતું જ નહી. એટલે હરેક પોતાના ફેસ્ટિવલ આવે ત્યારે પોતાના તહેવાર આવે તો.
પણ તમને ખબર છે? કે આટલો લાંબો નવ દિવસનો તહેવાર તો એક સિટીમાં એક કે સ્ટેટમાં નથી. કે નવ દિવસ ફૂલ ફોર્મમાં છોકરા છોકરીઓ આ ટલી એનર્જીથી જ ગરબા રમે એ બી બ્રેક વગર
હા.
સાચે એમાં એટલે તો નરેન્દ્ર મોદી એને
હા બોલો.
હા શું કવ છો?
હવે મુંબઈમાં તો એ રિસ્ટ્રિકશન છે કે બાર વાગે બંધ થઈ જાય. એટલે દસ વાગે બાર હોય તો અને બાર વાગે તમારે ડોમમાં હોય તો.
અમારે અહિયાં એમ જ છે. કે તમે બાર વાગે તો હવે તો આઠ વાગે સ્ટાર્ટ કરી દે છે અને બાર વાગ અને બાર વાગ્યા પછી એ લોકો શું કરે કે વિધાઉટ મ્યુઝિક ઓનલી મંડળી ગરબા થાય. ખાલી ઢોલ પર અને એમાં તમે જોવ શું મજા આવે. ઢોલ વા હોય ને ખાલી હાથના સ્ટેપને તાલીઓ ના અવાજથી જે મંડળી ગરબા છોકરા છોકરીઓ લે ખરેખર આમ દિલ ખુશ થઈ જાય આપડે એમ જોઈએ કે જાણે બેઠા બેઠા જોયા જ કરી એટલી તમને મજા આવે.
એને જોવાની પણ એટલી મજા આવતી હશે નહી. હેલો, તમને અવાજ આવે છે મારો? હલો, હલો. હલો. હલો. ઓ ભાઈ